છે હલો હલો હા અવાજ આવે છે ને
હા આવે છે.
મને પણ તમારો અવાજ આવે છે.
હા તો આજે આપડે સોશિયલ મીડિયા વિશે વાત કરીએ બરોબર
ઓકે આપડે એના વિશેે વાત કરીએ
આ તો તમારા માટે તો શું માનવું છે સોશિયલ મીડિયા હોવું જોઈએ કે ના હોવું જોઈએ
મારા મતે તો ઓમ સારું પણ છે અને ખરાબ પણ છે કારણ કે બ-બન્ને પ્રકાર ના આપડા ઉપર પ્રભાવ પ-પડતા હોય છે સોશિયલ મીડિયા ના ઓમ સારી રીતે આપડે જોઈએ તો અત્યારે સોશિયલ મીડિયા માં બધા હેન બધી એક ક્ટિવિટી હજી અલગ અલગ કરતા હોય છે જેથી કઈને સારા એવા પૈસા પણ કમાતા હોય છે. અન અમુક એન એવું પણ હોય કે સોશિયલ મીડિયામાં ખાલી પોતાના ટાઈમ પ્રસાર કરતા હોય તો એ ખરાબ પણ છે
જો શોર્ટ માં કહીએ તો.
હા એ વાત તો તમારી છે, પરંતુ જે ઘણા લોકો જે ઓમ આપડે જોવા જઈએ તો સોશિયલ મીડિયા ઉપરને કામની ટીપ્સો આવતી હોય જેમ કે હવે તમે જોઈ લો ને કે શેર માર્કેટ છે બરોબર તો શેર માર્કેટ શી શું તમા મારે તો એના વિશે સોશિયલ મીડિયા ઉપર એના લગતા ઘણા બધા વિડયોઓ આવે છે અને બધું ઘણા લોકો, શીખવાડે છે એવી ચેનલો પણ છે. તો એવી રીતે ગમે તે ક્યાંક ને ક્યાંક અલગ નવું શીખવા મળે. સોશિયલ મીડિયા ઉપરથી મારેું તો એવું માનવું છે.
હા એ તો વાત સાચી છે કે બાળકોની કોઈ પણ માહિતી હોય. આનામ એવું છે કે આપડે જે પણ જોતા હોયને દરરોજ. બરોબર નઈ હ આપડે આંખો જોઈએ તો એ આખે પછી એના નખતા જ બધા મેળીઓ આવતા હોય છે, એ એના કારણે આપે ધારો કે ભણવામાં છી હતા આપડે બધાને એજ્યુકેશન કરતા હોઈએ, કમ્પ્લીટ આપડું. તો એને મસીને બધા જો મેળિયું આવે. તો આપણને અલગ અલગ નવા નવા વિડયો તરત જ આપણને એને અપડેટ થતા રહે. તો એ પણ આપણને ફાયદો થતો હોય છે.
હા એ વાત તો તમારી સાથે જ છે. હ તમે જોઈ લો મારે જ એક નાનો ભાઈ છે તો એને યુટ્યુબ વ એ વીડયો ફમ જોવાઈ ગયા ને અમે તો એને પેલા ને. મતલબ કે ટ્યુશન ને એમાં ફી પૂછડાય બરોબર. તેમાંને એવી ફી હતી બરોબર, અને એને અમે જોયું ને તો એને યુટ્યુબ ઉપર પછી એકાદ ચેનલ જોઈએ તો એ ચેનલમાં એ ભણાવતા હતા ને, કે આખું ટ્યુશન ની જેમ જ હતું. વિડીયો બનાવેલા હતા તો એ વિડીયો જોવા માંડ્યો ને તો એને ખબર પડવા માટે તો હવે એ રીતે આપણને સોશિયલ મીડિયાથી એ પણ ફાયદો થયો કે હવે આપણે જે પંદર હજાર બગાડવાના તો એ ના બગડે, બચી ગયા એમ વાત. એટલે આવી રીતે ઉપયોગ તો ઘણા બધા છે.
હમ વેપારીઓ છે નાના નાના વેપારીઓ કે ભ મોટા વેપારીઓ. બધા મોતાના બિઝનેસ ને ને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરીને. એ સારું એવ માર્કેટિંગ કરતા હોય, જેના કારણે. બધા લોકોને સરળતાથી માહિતી પણ મળી જાય છે. અને પોતાની માહિતી દરેક વ્યક્તિ સુધી. હોતું મારવાનું એક સારું માધ્યમ પણ છે. એના માટે સારું છે મતલબ સોશિયલ મીડિયા.
હા એ વાત તો તમારી સાચી જ છે, અને બીજું બીજું કે હું એમ કેતો હતો કે આ જે સોશિયલ મીડિયા ઉપર બ દુરપયોગ થઈ રહ્યો છે તો એના વિશે તમારું શું કેવું છે?
હા એ મસાજ કે એનો ઉપયોગ પણ એવો થતો ખોટો. કારણ કે અમુક વાર આપડે એવું જોવામાં આવતુંય કે અમુક માહિતી ખોટી એવી આવતી હોય. એ સાયબર ફોડ જે માયરી થતી હોય. તમે સાંભળ્યું હોય કે અમુક વા ને, અમક ખોટી ખોટી માહિતી અપલોડ કરવામાં આવતી હોય છે. સોશયલ મીડિયામાં એના કારણે હેન પછી દરેક લોકો દરેક લોકો ને પણ એની અસર થતી એવું ના કરવું જોઈએ. અને એવું પણ કેટલી વાર સંભાળ્યું છે ને સોશિયલ મીડિયા માં કલાકો સુધી હેન અધા આજના જે યુવાનો છે એ બધા છે ને કલાકો સુધી મોબાઈલ ની અંદર જ હોય છે સો સોશિયલ મીડિયા ની અંદર જ તે ઈ હા તે બધું કરવું ના જોઈએ મારા ખ્યાલ થી તો
હા એ વાત તો સાચી જ છે કે એ બધું ના કરીએ એટલું સારું તમે ઓમ સોશિયલ મીડિયા વાપરો છો?
હા અમે તો વાપરીએ છીએ. પણ અમે હેને અમારે જ જેટલી જ જરૂરિયાત છે. કે ભાઈ આપડે આખો દિવસમાં અડધો કલાક કલાક જ વાપરું તો એટલું જ વાપરવું પછી એમ ની કે આખો દિવસ સવારથી કરિને સાંજ સુધી કે આપડે કોઈ પણ કામ હોય કામ ને છોડીને આપડે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીએ એવુ ના કરવું જોઈએ.
હા તો તમે ઓમ કયો સોશિયલ મીડિયા એ પ્લેટફોર્મ વાપરોસો મને
સોશિયલ મીડિયા તો ઘણા બધા હે હા એ બધા આપડે વાપરીએ જ છીએ. તો એ એ આપણને જેટલી જ જરૂરિયાત છે. ને એમાં પાછું સારું એવું છે કે બધા આપડે એનામથી આવક ઉભી કરી શકીએ. એવું પણ બધા કરતા હોય છે એ આપડે કરવું જોઈએ.
હા અને મેં સાંભળ્યું છે કે ઘણા લોકો હે ને યુટ્યુબ ઉપર વિડીયો બનાવે છે શોર્ટસ બનાવે છે. અને લાઈવ કરતા હોય છે બ્લોગ બનાવે છે એની બધું તો એમને એમને પૈસા મળતા હોય છે બરોબર વ્યૂઝ પ્રમાણે તો એના વિશે તમારું શું કેવું છે?
હા એ તો સારું જ છે ને કારણ કે બધાને પોતાની અલગ અલગ એક્ટિવિટી કરીને પૈસા કમાવાનું જો મળતું હોય અને એમાં પણ આ અમુક હે ને પોતાને સોંગ અપલોડ કરીને પણ કમાતા હોય પોતાનું જે આપડે દરરોજ આપડે જે કામ કર તા હોય ને બ્લોગિંગ ચેનલ બનાવીને પણ કામ કરતા હોય. બધું સારું જ છે ખોટું નથી મારા ખ્યાલ થી એવું પણ છે કે આ બધી ચેનલો બહારની છે વિદેશની તો એ બધા પૈસા જે વિદેશ માં જતા હોય તો એના કરતા થોડા ઘણા એ જે આપડે આપડે બિઝનેસ છે આપડે પોતાના દેશની અંદર તો એનો ઉપયોગ વધારે કરવો જોઈએ કમાવા માટે કરી સોશિયલ મીડિયામાં જે આ બધ બારની વિદેશી કંપનીઓ છે. તેનું અવસ્થાન થોડું ઓછું આપવું જોઈએ સારું તો છે કમાવા માટે પણ ખાલી આના માટે થોડું ધ્યાન રાખવું જોઈએ.
હા એ વાત તો તમારી સાચી પરંતુ જો આપણને પૈસા મળતા હોય તો પછી આમ તમે કીધું કે વિદેશો તરફ જાય છે તો એનો કઈ આપડો વાંધો ના આવે ને આપણને તો પૈસા મળે જ છે ને એમાંથી એમ વાત થાય
આપણને મળે છેમ પછી આમાં શું થાય છે કે. પનીંગ કંપની મા મળે આપણને ઓછા મળે. એથી કઈ નૌકો મધ આવે. આમ એડું મને સારાબ જ આવી જતા હોય એથી ગઈ ને. કે આપડે જે બિઝનેસ. છે બધા અને એમાં મજૂરોની વર્ગની બ તકલીફ છે. તમને. આની અંદર એને હજાર મળતા અને મજૂરી કરીને. પાંચસો જ મળતા હોય તો પછી શું કર બધ મજૂરી કરે બધા આનામ જ આવી જાય. અને જો બધા હને આમ જ આવી જશે સોશિયલ મીડિયા ઉપર જ. તો ભાઈ આપડો દેશ બરબાદ થઈ જશે. આવું પણ કરવા ઈચ્છતા હશે મારા ખ્યાલ થી તો. એજુધું વધારે મને ખબર નથી પણ મારો ખ્યાલ આવો છે. હલો. અમારું શું ને એવું છે આના વિશે. સોશિયલ મીડિયા વિશે બધા વિશે. હલો બાબા જ આવે છે. હલો હલો. હલો અવાજ આવે છે કે નથી આવતો. નાછી આપડ સોશિયલ મીડિયા ની બધું છે તો આપડે સમાજ ન પણ એટલું બધું ઉપયોગી છે. અનેઠાની કંપનીઓમાંબ. આપડે આપ વાતો કરવી તો. સોશિયલ મીડિયાથી સારી રીતે થતી હોય છે. પણ ફોટા આવેય કે પરમિશન ની બધી. શેક હાર્યા વગર ભનો ઉપયોગ કરી શકાય છે. મે જો હવાનો સમય નું આયોજન કરીને. સોશિયલ મીડિયા નો ઉપયોગ કરે તો તે એમના વિકાસમાં મદદરૂપ બની શકે છે. ને સોશિયલ મીડિયા આપણું જીવન સરળ બનાવી શકે પરંતુ તેનો ઉપયોગ સમજદારી જવાબદારી અને મર્યાદા સાથે કરવો. સૌથી જરૂરી છે મારું માનવું તે એમ છે તમારું શું કેવું છે આના વિશે. હમ શ્રી સાર. શાળા અને કોલેજમાં સોશિયલ મીડિયા યોગ્ય ઉપયોગ વિશે માર્ગદર્શન આપવું જોઈએ. તમારે શું કેવું છે મારા ખ્યાલ થી તો નિધ્ય હતું ને એ જિલ્લા સુ સુરક્ષા. સમયનું સંચાલન અને જવાબદાર ઓનલાઈનતા. ન વિશે જાણકારી આપવી જરૂરી છે. જેથી કરીને ઘણા યુવાનો સોશિયલ મીડિયા દ્વારા નવા મિત્રો બનાવે અને. પોતાના વિચારો વ્યક્ત કરે આના માટે એમને થોડું ઘણું તો કરવું જ જરૂરી જ છે મારા ખ્યાલથી. પછી એવું પણ જાણવા આવે કે અજાણ. લોકો સાથે વાત કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. એથી કરીન વ્યક્તિગત માહિતી આપણાથી શેર ના થઈ જાયન પછી ખોટી માહિતી જો આપડાથી શેર થઈ જાય તો પછી તકલીફ પડે ને. એના માટે જાયને. સોશિયલ મીડિયા ને માત્ર મનોરંજન નો સાધન નહી પરંતુ. શીખવા અને વિકાસ નું માધ્યમ પણ બનાવી શકાય. તમારુ શું કેવું છે આના વિશે?
ચલો તો આપડે પછી વાતો કરશું.